હાલો
જા કોલ જો કીધું તું ને કોલ આવશે એટલે આવશે જયાર એ અમુક પણ નહી હા બોલો
મોટ્ટામાં મોટકી દેને જાર બોલ દે ત મને
કેમ
તો
કેમ પણ
ફન આખો ઉપતવાય તો લગીને પડતા ન હતા
અરે યાર એવું નતું મેં ઉપાડ તો પણ થોું નેટવર્ક પ્રોબ્લેમત એ ખબર નહું પ્રોસેસમાં હતો ફોન તો મેં રિસીવ કરી લીધો હતો કેમ ગારો બોલો છો તમે મને
ફોન કરી નાખઝ
કે્યામ બન
હ
તમે ફોન કરી નાખો તમે કોલ અટેડ કોની જરૂર પશો રાજસપુરા કોની જોરૂરશો એમ ક મને
કરવાવત નહી
કેમ પણ
તાલી
એટલે મારી સિવાયમે કોઈ ટાસ પૂરા નઈ કરેમ ઇન્ડાયરેક્ટ લીવ ક છો ને તમે
હા નહીં કર્યુંમાંથી છે
બોલો બોલો
પસીસ નહી એના જેવું મોડવાય નનીકળશે
એ પણ હસું આનું શું કરું હ હું ના કરશું પ્લીઝ હું મને કશું ગૂસું પૂસો હ તો આખર તઈ જ બની જાય તમારે
બટલે શ
કશું નહી કશું નહી બોલ કશું નહી બોલ્યા હેલો કશું નની બોલ્યો એમ ક છું
આજ તો આ ક્લાસ બતા ને એટલે ઘરે જતી રહ્યો છે
આ ક્લાસ મીન્સ બીજો કયો ગ્લાસ લો તમે લેશે તમારો હોય છે
કોકનનું નહીં કેવું છે
સ્પોકન ઈંગ્લિશ મીન્સ ટેલિંગ માટે આવે જ ને
હ
તો
નથીતિમાં કીધમ કોલેજ સ્ ઓપન ગ્લશમાંતીાર
તેના માટે આવે એમ કોઈ સ્પોકન ઇંગ્લિશ ટેલિંગ માટે આવે એ જ નહીં.
હ શીખવા માટેટ ખાલી ઇંગ્લિશ.
તા એનો મારો મે કો કેવાનું મિનિંગ શું હતો તા
ટેલિંગના ટીચિંગમાં અલગ ફરક નહીં.
આક્યું છે ને મને આ વસ્તુ નઈ ગમતું જે હોય એ તમે તમને ખબર પડી ને બસ તો પચી એવું.
અહી ન નઈ કો પડી ચાલુઆ
ચાલુ રાખે તમારે એવું ચાલુ રાખે હું તમારા કરતા મોટો છ તમારે થી કેવાયું.
રિસ્પેક્ટ એને તમને અને હું આપું એમ?
એટલે નઈ આપ એમ?
હા આપીસ આપીસ ઓબ્વિસલી સોરી.
ભલે એવું છે કઈ નઈ બોલો બોલો.
બોલો એમ કઉ છું મેં તમને.
ના માર કશું નહી બોલો.
કેમ નહી બોલવું?
બસ ખાલી.
યાર બો જો યાર બોલો ને પ્લી હું એમ કઉ છું તમને.
હમ કઈ નઈ. હા મારો કોલ પતે પછી હું નહીં ફોન કરું.
સાચચે?
પાક્કુ.
ના એ જોવું છું ચાલ હું.
જોઈ શકો છો જોઈ લેજો.
ઓકે ઓ છે કોઈ ન.
ના.
તો કોને કરશે ભરી?
કોઈ નહીં જોજો ટાસ્ક બી નહીં કમ્પ્લીટ થાય મારે.
અલે યા. મારા લીધે તમે ટા શ ક ના ના કરતા કોઈ વાંધ નો નહી બીજા જોડ
હું કોઈ ના કરું હું શુક્રવા ફૂકને ફોન કરું?
મને ના કર્યો તમે
હમ.
એમ કોજ તમે પેલા. હ તમે હું થોડુંકક ને ફોન કરું એટલે એમ કઉ છું.
પન હવે ના કરું મને ખબર પડી ગઈ બધા માણસો લુચ્ચા હોય એક નંબર ના.
એટલે તમે ઇંડેરેકટલી એવું કેવા માંગો છો હું લુચો ચુ એક નંબર નો એવું?
હન.
ઓકે કોઈ વાંધો નહી તો ના કરશો ફોન વાંધો ને તમારો પૂરો તમે કર તમારું પૂરું ટાઈમ તમે મારા લીધે તમે ટાસ્ક પૂરા ના કરસો એવું નઈ બીજા જો વાત ચા ટાક પૂરા કરી લે કોઈ પ્રોબ્લેમ નહીં. હું મારા ગ્રુપ માંથી કોઈ ન બીને હું કહી દઈશ કે તમને કોલ કરશે એક વખત. તેજ પુરા
ના તમારે જેવા જશે ને બધા
બોલો કસું નહી સુજારતું નહી.
હન?
સુધર રાજુ નહીં તમારે?
ચ ચ હ તું કઈ કશું બગડ્યું સુધારવાની વાત કરો એમ કહો ત મને
તો હ ફ્રેન્ડ ચાલો એઝ અ ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડ સામેથી વાત કરો
હ
ફ્રેન્ડ હોય એઝ અ ફ્રેન્ડ
હા
તો સામેથી વાત કર્યા
યાર મને જો મને તમને પેલા બી કીધું છે યાર હું મારી બેહેન સિવાય છે ને તું ત્યા તને કોઈને બોલાવતો જ નહી મારી બેહેન સિવાય એટલે મીન્સ કે એ તમે હું ન સમજતા આ તો ખાલી કઉ છું તમને હું હું મારી ઘરની જે મારી બેન છે ને હું એને એક નથી ખાલી એમ કહુ છું બીજા બધાને તમે જ કઈ બોલાવું છું પૂછી તમે જેને પૂછ્યું એ કવેન્સ કરી શકો ક્લાસમાં હુએકાદ બે વખત છ તમેને પૂછીને પૂછી શકો ના એનો નંબર આઈ થિંક ગ્રુપમાં છે
કોણ
જો કે હું કેવી રીતના વાત કરું છું
કોના પૂછું
એ મને નામબી નહી યાદ
ચાલુ રાખે બોલો
મેં તમને શું કિધું તમારાથી ના કેવાય તમારાથી મોટો છુ
અ ચાલું રાખે એવું કીધું મગજ ની ના માં પહેનશું ખુટી ખુટી ચાલો રાખો એવું કીધું નહી અંભરાતું
તો હેલો
હા
મેમ ગુસ્સે ના કર છું પ્લીઝ
હ મેમે ચાલુ રાખો એવું કીધું તો એવું અમ ચાલુ રાખ તો ભાઈ ચાલુ રાખ
એટલે પણ મેં એવું કઈ કીધું છે તમને પણ ગુસ્સો એમાં કઈ ગુસ્સો કરવાની કઈ જરૂર આવે
પણ મેં માન થી બોલાયા ને ચાલુ રાખો એવું કીધું બરોબર
મેં કઈ કશું કીધું મેં બી માનથી જ કીધું છે ને તમને
હું તમારા કરતા મોટો છું
અ એટલે ચાર રાખ મીન્સ કે મને ચાલુ એ હું તમને તમે ઊંધું સમજી ગયા હું શું કેહેવા માંગુ હું તમને મને માન આપવાનું રિસ્પેક આપવાનું નથી કે હું તમને એમ કઉ છું કે ખાલી હુ કે ન સમજાયુ હું યાર હું શું કેવા માંગુ છું તમને સમજાવું કેવી રીતના હા તમે મને જે રીતના મેં તમને બી જેવી રીતના વેટ કરાયે ને કો ર તો હું તમને ખાલી મસ્તી કરું છું એના મને ખાલી રાહ ના જોડાવશે એમ ખાલી મસ્તી કરું છું બાકી તમારી ઈચ્છા છે કારે મસ્તી કરું કેમ બાકી તમે મને રિસ્પેક્ટ આપો ના આપો કોઈ પ્રોબ્લેમ તરે જે તમારી છે તમારે જેવી રીતના બોલાવ બાકી એ મે તો એ તો મારા ખ્યાલમાં બી હતું ને તમે મને એવી કઈ રીતના બોલાવે મારા માઈન્ડમાં નહોતુ કઈ રીતના બોલાવો કઈ રીતના બોલાવો મને તો ક્યા તમે કીધું કે આ રીતના બોલા રિસ્પેકની વાત કરી
બોલો
તો.
હું એમ ગ છું કે તમે મ વેટ ના કરાવશે. અને મને સિરિયસલી કોઈ આેઇટ કરવાનું નથી ગમતું સિરિયસ સાચું ગમતું હું. હલો સર ફોન વેટ કરી લો પણ રૂબરૂ ગમેઈ જવાનું હોય કોઈમાં લેવા આવતું હોય કે હું કોઈને લેવા જતો હોય તો હું કોઈને વેટ ના કરાવું. અને મન કોઈ લેવા આવતું હોયને તો મને વેઇટ કરવાનું પસંદ જ નહી. સિરિયસ અને મારે કઈક માનું હોય ને તો હું પાંચ કે દસ મિનિટ પહેલા કે કલાક પહેલા જતો રહું. પણ હું વેદ ના કરાવતો મને પસંદ જ નહી વસ્તુ
હા તમે કછ સિટી ના સિન્સર ખરા ને એટલે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
સિટી ના સિન્સિયર છોકરાઓ નહ તણે બધા. સીટી સિટી
પી એટલે સનસીયર પીટી સિન્સેર કેથી આ ગયા એમ કવો મને? ત બધાને હ ઘણા બધા વિ જ કરાવે છે હું કઉ છું તમને જો મને ભ બેટે ધરાવે એટલે જ ક છું મને ગમતું ન એ વસ્તુ.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
. . મારા ગ્રુપ તો બધા મને જવા જ રિટ કરાવ હતો એ લોકો ટાઈમ હા જાણી જઈને તો કરાવશે એમ તો કઉ એ લોકોને ખબર છે નહીં ગમતું તો એટલે જ એ લોકો એવું કર છે
હમ્મ.
બોલો તમે . હ પછી હું કોલ કરીશ તમારો એક કોલ મારો એક વ છે તમારો પછી મારો છે ઓકે કેમ ના.
અમ થોટો વાચ્યું.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
હા એનું નક્કી નહીં આજે.
એ.
હા.
તણમાંગને. કોઈ નહી મેસેજ કરજો સારા પછી આપણે કોલ કરીશું ઓકે પેલો. કેમ કે હું જઈશ હવે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
કારણ કે અ મનેવા છે કારણ કે વાતાવરણ ઠંડુ ઠંડુ છે અંદર ઘરમાં બી ઠંડુ ઠંડુ છે. હ ખાઈ લીધું છે અને તમે બીજા મી લજો મારું માનો તો બાકી તમારી ઈચ્છા.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
હા.
ચાલશે ચાલશે કવા માટે ઠક નહી કર્યો કરી જાઉ હારું કરું સારું ચલો.
હાં.
હ ચાલો.
ટાઈમ તો પણ પેલાં એ તો જોઓ આપણો દસ મિનિટ થઈ.
હલો ઓલરેડી દસ મિનિટ થઈ ગઈ હ.